હ.
એ તેમ હે.
હા.
ખબર.
શું?
હ.
હા.
તમને સંભળાતું નથી એમ.
ના ના.
કેમ ના ના મારો કોલ કરવા. મારો કોઈ કરવાનું વાર બ. મારે એકવીસ ને એકવીસ હ છે. આ ત્રેવીસ માં.
આ હા, નને પણ હું થઈ ગયો, લાગી ગયો, એટલે કરી દીધું.
ઓ. હા, અડા.
કાપી નાખું, બરોબર.
હી ના.
તેવારી.
કું છે. બોલો, બોલો, શું કરો છો?
ખાલી શું કહેવાય, કપડાં વાપરવાના, નાહવાનું, દીવા બી કરવાનું બાકી છે. બીજું બધું ગમે.
મારે જમવાનું કેટલું બનાવે છે?
હા.
કેટલા થયા? અને હા. ઓકે, બરોબર. વીસ, હા, એકમ મિબર.. એમ કે. હ. જ. ધન્યવાદ . થયું, હા, એલા કોમને એકવાર. હલો.
હમ.
બોલો, કેમ કહીને? સારી, ઓકે. સ કર એટલા માટે સ કર એટલા માટે કે હને ખબર નઈ કે તમે એટલે તમે ઢીલા પડી ગયા. એટલે જ છે. ઓકે. મસ્તી કરતોતો. ઓકે.
વાંધો નય. બોલો.
બોલો બોલો, તમે શું કરો છો?
હોમવર્ક
યાર બોલો હું કરો છો એમ કવ છું મે તમને.
હોમવર્ક કરું છું.
સોમવાર
હમ.
બીજું કશું નય કરતા?
હમ બીજું કોમ પતાય દીધું.
જેમ કે,
જેમ કે ગામમાંથી મસાલા લાવવાના હતા, મીઠું લાવવાનું હતું, મીઠ ઠુલા ને ઘેર ભરી દીધું, પાણી ભરી દીધું, કચરો નાખી આઈ. પછી ઓઢણીઓ પેલા ઘરેથી લાવવાનું હતું એ બધું લાઇ દીધું.
હમ હમ બહુ ફાસ્ટેડ માણસ છે એવું લાગે છે.
હવે બે જ વસ્તુ રહી દીવાબત્તી કરવાની.
અને
નાહવાનું ને કપડાં વારવાનું, નાવાનું તો પર્સનલ કામ કેવાય.
પર્સનલ કામ કેહ તો હું કઈ તમને એ કરવાનો છું તો પ્રશ્ન પર્સનલ કામ કહેવાય મેં તમને કશું પૂછ્યું? તમે મને એવું કો છો પ્રશ્નલ કામ કેવાય. મેં તમને એવું થોડું કીધું કે હું શું કરીશ વાત કરો છો.
બોલો.
શું બોલુ એમ કહેશો મન?
આજે શું બનાવાનું જમવામ?
જમવાની તો આજે મને રોટલી શાક બનવાની ઈચ્છા છે જોઉ છું શું બનાવું છું એમ. બીજું કજુંક નવી વેરાયટી બનાવી દઉં એવી ઈચ્છા છે. એવું આવે છ
ઘોઘરામ શી ખબર શું થાય?
ઘોઘરા
હમ.
શું
હ
કશું નહી. હલો.
હમ.
તમારે બોલવું છે કે નહી બોલવું. બોલો ને યાર પ્લીઝ જે બોલવું હોય એ. મન જે બોલવું હોય એ. હું થાકી ગ્યો. બોલી બોલી એટલા માટે કઉ છું.
છોકરાન પતી ગયું એને
હા
બહાર નતો હમણાં?
હમ. તોય ઘરમાં આવતો રહ્યો હારો. મારે ભી ખા તૈયારી કરવી પડશેને મારો જોડ તો કોઈ છે ને મ મારા સિવાય ઘરે કોઈ બનાવે.
કેમ દ ભાઈ
ભાઈ છે પણ ભાઈ ને એટલું બધું નહી ફાવતું માર જેટલું એને નહી
ન ઇ તો કઈક તો કરાવડા
કશુ ના કરાવડાવે
મમ્મી આ છોકરો થાયને બધું ખાન બનાવતા આવડે ને મને કશું નહી આવતું. હા હમ્મ બોલો
શું કીધું તા મમ્મી
શીખી જવાનું બેટા એમાં કશું નઈ કે.
તમારા મમ્મી કુલ લાગે છે ને સારા કેહેવાય
કોઈ શીખી નહીં આવ્યું તો કરી ને એટલે શીખી જાવયું.
હા એ વાત તો છે હું બી કઈ શીખી ના આવ્યો છું મને હુ ના શીખી ગયું મમ્મી નું જોયું
પણ એમ ખબર છે કે મને જ્યારથી સમજણ આવી ને ત્યારથી હું ભણવામાં જ એટલી બધી બીજી છું ને તો ક્યારે મારું શું કેવાય બાળ પણ ગતું રહય મારા જોડે થી એ મને નહી ખબર
હા આવી વાત ના કરશો કે આા તો બહુ મોટા લોકો માણસ વાત કર એ છે.
સાચી કઉ છું હવે હું નાના છોકરા જોડે રમવા જાઉં મને કોઈ રમાડા
રમાડે, ને કોણ ના રમાડે
ના રમાડે
હુ રામાડીશ ઓકે.
હમ્મ
હમ્મ
હમ્મ
બોલો
શું બોલવ
એને
બોલો બોલું ભાઈ ઓકે.
હમ્મ
હેલો
હમ્મ
બલો જે કો ભ એમ કર છો મેડમ
ઓહો
તમને ખબર છે, તમે રિસ્પેક્ટ આપવો છે તમને બહુ પસંદ છે એટલા માટે અરે ખાવાનું લેતા પેલું
સુ બેલા
બપોર બનાવી હતી ખીચડી બાગ પુલાવ બનાવે તે
હમ્મ
એ
ત ભઈ ને ખબર છે
સું
આ એપ મા
એટલે ભાઈનો કોલ છે એમાં ભાઈ એક જ કોલ કર્યો છે એમ તો કઉ છું તમને મે
કેમ
હ તમને સમાજારી ગ છે બધા પૂછ ઓકે
કવ
ગુજરાત ના સમાદાર ચ વખત આવ એમ તમાર કીધું તું
ચાલે કીધુ
એટલે જ ક
હા હા
બોલો બોલો
કઈ ન
એમ કઈ નહી હ
હ
એમ કઈ નહ
ત કોને એલો છ કે તું
શું ક શું શ કોને
તરબન
ખાવાનું કીધું યાર મેં
ના ના ભરી મેં પૂછ્યું ને કશું તમનેધું ગુજરાત સમાચાર એક દ્વારા
મારા ભાઈની બી આ છે ને એમ કહ છું એમાં ક્યારે એમાં એને બી એક જ કોલ કર્યો અત્યાર સુધી એમ
ઓહા એને કેવું ન ર છું કરતું થાય મનફન
હશી ના પા
ના ના એનેક ગમે તે કક મેસેજ આવેવા ને આપડા ગ્રુપમાં કઈ એટલે લાગી પડવાનું ફોન કરી દેવાનું
તમે બી કરો છો ને કોલ લેવા નવે મેસેજ
હા
તમેી મેસેજ કરો તોને ગ્રુપ
હો એમાં શું છે તો કઈક તો ફાયદો થાય ને
હા તો મેગ કશું બીધું આ તો કીધું મેં તમે બી કર
હા
આ તો હાર ન હ કે કશું બેઠું
હમ
બોલો બોલો હલો
હમ
એટલે બોલો ને કઈક એમ કું છું મેં તમને
શું બોલો કેવો કંટાળા હોય યાર ગંદુ કંટાળા મ
માજ વાત કરીને જ કરતા મને ખબર પડી ના ના નઈ એવું જ છે
હમ એવું માનુંવ એવું મન લેવાનું
આ ન મા ગેંગ ત ઉ છે તો પછી
ના એવું નઈ હો મારી જીભ ખાલી ખરાબ હ હું ખરાબ નહીં ભાલ
ટટ
હ હલો
બોલો
લિમિટ થઈ યાર, દસ મિનિટ થઈ ગઈ હેડો હું બીજો ફોન કર દઉં.
ના હું કરું છું હો.
હમ્મ હમ્મ.
ના યાર પ્લીઝ, હા વાંધો નઈ કરો.
હમ્મ.
હા હા કરો વાંધો નહી. હા.